હલો
હેલો
હાઈ કાજલ
હાઈ મજામાં
બસ મજામાં આજે આપડે ટીવી સિરિયલ પર થોડી વાત કરીએ અ જેમ કે આજના સમયમાં લગભગ દરેક ઘરમાં કોઈ ટીવી સિરિયલ જોવાનો શોખ રાખે છે તું પણ રાખતી હઈશ હું પણ રાખું છું
હા એ તો સાચી વાત છે તું નિયમિત નિયમિત રીતે કઈ સિરિયલ જોવે છે
અ ક્યારેક જો વાર્તા સારી હોય અને કોઈ સારો સંદેશ આપતી હોય હો તો હું જરૂર જોઉં પસંદ કરું છું પરંતુ હું કલાકો સુધી ટીવી સામે બોલવાનું બેસવાનું પસંદ કરતી નથી
બરાબર મતલબ લાંબા સમય સુધી ટીવી આગળ બેસવાનો કંટાળો આવે એમ ને
હા એટલે મને આમ કન્ટિન્યુ જોવાનું થાય તો મને આમ થોડું આમ ના ગમે પણ ઇન્ટરેસ્ટિંગ ને એવું હોય તો મને ગમે
બરાબર મારા ઘરે તો મારા દાદી અને મમ્મી દરરોજ સાંજે સિરિયલ જુએ છે તે એક પણ એપિસોડ એવો એક પણ એપિસોડ નહી જે મૂકતા હોય એમ કે એમનો સમય થાય એટલે તરત જ ટીવી આગળ બેસી જાય અમુક સિરિયલો પાછ એવું હોય છે કે અમુક જ ટાઈમે આવે છે તો એ જે છે ત્યાં બેસી જાય
બરાબર છે મને ઘણા ઘરોમાં આવું જ થતું હોય છે કેટલીક સિરિયલો વર્ષો સુધી ચાલે છે અને લોકો ના જીવનનો એક ભાગ બની ગયા બની જાય છે જેમકે મારે પણ એવું હતું હું પણ પહેલા એક સિરિયલ હતી જે બહ ખાસ ટાઈમ જોતી હતી અને જયારે એ ફરીથી આવે ને મતલબ કે સ્ટાર્ટિંગ થી તો હું એને પણ ફરીથી કન્ટિન્યુ જોવાનું પસંદ કરતી હતી
બરાબર હા એટલે અમુક જેમ કહ્યું એમ કે અમુક સિરિયલો ઘણા વર્ષો સુધી ચાલે છે એનું એક મોટું ઉદાહરણ છે યે રિશ્તા ક્યાં કેલાતા હે
હા એ ઘણા ટાઈમ સુધી ચાલી અને એને આમ ઘણું ઘણો ટાઈમ સુધી ચલાવવા રાખી જેમ કે એની પેઢીની પેઢી હોય એટલે એ બધું બતાવું આપણને અને એમાંથી અમુક શીખવા લાયક બય ઘણી વસ્તુઓ હતી જે જેને ખબર પડે એને વધારે જ આમ સમજ પડે અને ઇન્ટરેસ્ટિંગ હતી એટલે બધા જોવા પસંદ પણ કરતા હતા
બરાબર સમજાઈ ગયું સમજાઈ ગયું હા એટલે એ તો એવું છે ને કે લોકો ના ઇન્ટરેસ્ટ પ્રમાણે કે લોકો સિરિયલ માંથી શું શીખ શીખે છે એ મહત્વનું છે તો તારા મતે બીજી જે સિરિલો છે એ જોવાના શું ફાયદા છે
આમ તો જો યોગ્ય સિરિયલ પસંદ કરવામાં આવે તો ઘણા ફાયદા છે મનોરંજન પણ મળી શકે છે કઈક શીખવા પણ મળી શકે છે પરિવાર સાથે સમય પસાર થઈ જાય છે અને કેટલીક સિરિયલ માંથી જીવનના સારા મૂલ્યો પણ શીખવા મળે છે જેમ કે યે રિશ્તા ક્યા કહેલાતા તમે ઘણું પણ શીખવા મળતું હતુ કે આપણે ફેમિલીમાં સરખી રીતે અને આમ સારી રીતે રહેવું જોઈએ એવું ઘણું બધું શીખવા મળતું હતું તે કદાચ જોય હોય તો તને ખ્યાલ હશે કે એમાંથી ઘણું શીખવા મળતું હતું
હા ઘણી એ તો સાચી વાત કીધી કે સિરિયલ માંથી ઘણું બધું શીખવા મળતું હતું અને અત્યારે પણ અંજલી છે અનુપમા
હા એમાં તો ઘણું બધું જેમ કે એને એના મનમાં એના વિશે બધા બહુ ખરાબ બોલતા હતા પણ એનો બસ એક મોટીવ હતો કે હું બધાનું સારું કરું એટલે આપણે એના પરથી એક શીખવું જોઈએ કે કોઈ આપણા આપણા વિશે ગમે તે વિચારતું હોય જે કરતું હોય પણ આપડે તો બધા ભલું જ કરવું જોઈએ આપણે આપણા મનમાં કોઈ બીજાના વિશે કઈ ખરાબ વિચાર લાવવા ના જોઈએ
હા સાચી વાત કીધી અને કેટલીક સિરિયલો માં પરિવાર નું મહત્વ માતા પિતાનો આદર મિત્રતા શિક્ષણ અને સમાજમાં ચાલતી સમસ્યાઓ વિશે પણ બતાવવામાં આવે છે
સાચી વાત છે તારી જેમકે મહિલા સશક્તિકરણ બાળ શિક્ષક સ્વચ્છતા અને પર્યાવરણ જેવા વિષયો પર ઘણી સારી સિરિયલો બની છે જેમકે તે કીધું કે અનુપમા અનુપમામાં પણ ઘણું બધું હતું કે એ એના એમના જે છોકરાઓ હતા એ એને સારી રીતે બિહેવ નતા કરતા પણ એને એની મમતા બતાવી કે ના હું તો સારી છું હું મારા છોકરાઓ વિશે સારું જ રાખીશ મારા પરિવારને સંભાળીને રાખીશ એટલે એનામાં એ વસ્તુ બો સારી હતી કે એ ક્યારે પણ ડીમોટિવ નથી થતી એ બધાને સારું ખુશ રાખતી હતી
બરાબર સાચી વાત છે અને અમુક સ સિરિયલ નું નામ લઈએ ને તો આપણને એમ નોસ્ટલજી આવે આપણને બાળપણની યાદો આવે અ જેમ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છે પછી જીનઓર જુજુ છે પછી બાળવીર જે હતું એ છે પછી એક બાલિકા વધુ છે પછી એક ઝી ટીવી પર આવતી હતી સપને સુહાની લડક પણ કે યહાં મેં ઘર ઘર ખેલી આમ બધી જે સિરિયલો જે છે ને બીજાનું તો ખબર નહી પણ મારી સામે કોઈ આ સિરિયલ ન નામ લે ને તો મને એક પર્ટિક્યુલર એક સમયગાળો યાદ આવે એમ કે અનુપમા અને યે રિશતા ક્યાં કેહલાતા તો છે જ પણ એની સાથે આ બધી જે સિરિયલો છે ને જૂની સિરિયલો છે અને એ જે એ સિરયલોમાં જે આમ નાદા જે રમૂજી વાતો જે કોમેડી અને જે આમ રિયાલિટી દેખાડતા હતા ને એ અત્યારની આધુનિક સિરિયલોમાં નથી કારણ કે લોકો એવું કે છે કે આજકાલની સિરિલોમાં વાસ્તવિક ઓછી અને નાટક વધારે હોય છે
સાચી વાત છે અત્યારે હું તો અત્યારે પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હું હજી પણ જોવ છું કેમ કે મને એમાં બહુ જ રસ છે અને એમાં એ સિરિયલ એવી છે ને કે જે આપણે આખા પરિવાર સાથે જોઈએ ને તો પણ આપણને મજા આવે એમાં એટલું મનોરંજન છે અને એમાંથી તો ઘણું બધું શીખવાલાાયક છે જેમકે એના બાપુજી દર વખતે કંઈક ને કઈક એક પણ એપિસોડમાં એવું નથી કે કઈ તમને શીખવા મળ્યું ના હોય દરેક એપિસોડમાં એવું તો છે કે કંઈક ને કંઈક તમને શીખવા મળ્યું હોય એટલે હું તો હજી પણ એ જોઉં છું અને તું નહી માને કે હું જે કોલેજમાં જઉં એ કોલેજમાં જયારે બ્રેક પડતી હોય છે ત્યારે ઓલમોસ્ટ બધા લોકો અમારા ક્લાસ માં એજ સિરિયલ જોતા હોય છે અને જમતા હોય છે
હા એ તો સાચી વાત છે મેં પણ જોયા છે કે લોકો જમતા જમતા નાસ્તો કરતાં કરતા જે છે આ સિરિયલ જોતા હોય છે. અને કેટલીક વાર અ હા અને કેટલીક વાર એક જ પરિવારની અંદર સતત ઝઘડા ગેરસમજ અને ષડયંત્ર જે હોય ને એવું બતાવવામાં આવે છે અમુક સિરિયલોમાં
સાચી વાત છે, આવી સિરિયલો જોવાથી લોકો પર ખોટી અસર પડી શકે છે. ખાસ કરીને બાળકોને શું જોવું જોઈએ અને તે અંગે માતા પિતા એ ધ્યાન રાખવું જોઈએ અત્યારના માતા પિતા એવું કરે છે ને કે નાનુ છોક કાઇ પણ રડતું હોય ને તો બસ એને ફોન કે કોઈ કાર્ટૂન કે સિરયલ બતાઇને એને ચૂપ કરાવી દે છે પણ એ લોકો એવું નથી વિચારતા કે એના માટે શું સારું સારું છે શું ખરાબ છે બસ બાળક ચુપ થઈ જવું જોઈએ એવી રીતે એને ફોન આપ પી દે છે એ વસ્તુ ના કરવી જોઈએ એ લોકોએ એનું ધ્યાન રાખવું જોઈએ કે એનામાં માટે શું સારું છે તો એને સારું આપો તમે એવું નહી કે એ ચૂપ થઈ જાય છે તો તમે ફોન આપી દ તારું શું કેવું છે આ બાબત પર
અ હા કારણ કે આજકાલ કેવું હોય છે કે લોકો ટીવી કરતા વધારે છે ને ફોનમાં જે છે બધું જોતા હોય છે સિરિયલ બધું તો ફોનમાં જો કોઈ ખોટી વસ્તુ આવે તો પછી એ જે છે બાળકના બાળકની માનસિક તાને નુકસાન કરી શકે છે
સાચી વાત છે એટલે હું તો એવું જ વિચારું કે અત્યારે સારું પ્લેટફોર્મ છે કે તમને ટીવી કરતા પણ ફોનમાં વધારે સારું જોઈ શકાય છે તમે તમારા ટમે જોઈ શકો છો અને બધા એ એડ અંદર આ આવી જાય છે એટલે આપડે જે એપિસોડ જયારે પણ જોવો હોય ને ત્યારે એ બતાવે પણ એવી રીતે બાળકને આપવું ના જોઈએ કેમકે બાળક નું ધ્યાન રાખવું જોઈએ એ એમાં શું આવે છે એ એને જાણ નથી હોતી એ માતા પિતા તાને જાણ હોય છે તો માતા પિતા એ થોડું એને સાચવવું જોઈએ.
હા એ તો સાચી વાત છે. અને જેમ મેં કહ્યું એમ કે આજકાલ લોકો ફોનમાં જ બધું વધારે જોતા હોય છે. તો ફોન જે છે એમાં શું આવે છે શું નથી આવતું એ આપણેે કશું નક્કી ના કરી શકીએ. કેમ કે આપણે નિયંત્રિત ના કરી શકીએ તો વિદ્યાર્થીઓ જે છે એના પર તો ખાસ બહુ ખોટી અસર પ પડી જતી હોય છે તો વિદ્યાર્થીઓ પર તો જે છે એ ખાસ આપડે એના માતા પિતા જે હોય એમને ધ્યાન રાખવું જોઈએ કે કયા પ્રકારની સિરિયલ કે કયા પ્રકારનો શો જોઈ રહ્યા છે.
બિલકુલ સાચી વાત કરી ત જો કોઈ વ્યક્તિ રોજ ઘણા કલાકો સુધી સિ રીયલ જોતો રહે તો અભ્યાસ, કામ અને પરિવાર માટેનો સમય ઓછો થઈ જાય જાય છે, જેમ કે અત્યારની અત્યારે જે બાળકોને એ બધું થઈ રહ્યું છે. છે જેમ કે ફોનમાં છે સિરિયલમાં છે કોઈ પણ આમ અ સોશિયલ મીડિયા પર વધારે આમ અંદર રસ ધરાઈને જોઈ રહ્યા છે. તો એ એમના પરિવારને એમના મિત્રોને સારો સમય નથી આપી શકતા.
હા, સાચી વાત છે. તો અંતમાં તો અ-એવું જ કહી શકાય કે સિરિયલો જોવું ખરાબ નથી પણ અ-એની પસંદગી જે છે, એના પર બધુ આ ધાર રાખી છે કે આપડે કયા પ્રકારની સિરિયલો અ જોઈએ છે. અને કેટલા સમય માટે જોઈએ છે એમ. પછી આપડા દિવસનો સાવ બધો સમય સિરિયલો પાછળ ના ના કાઢી દેવું જોઈએ. આપડે આપડુ આયોજન રાખવું જોઈએ એમ.
હા, સાચી વાત છે. હું પણ એવું જ વિચારીશ કે મનોરંજન જરૂરી છે છે. પરંતુ અભ્યાસ, કામ, પરિવાર અને એમનું સ્વાસ્થ્ય પણ એટલું જ મહ મહવનું છે કે, એમ એ લોકોએ એમને પણ એટલો જ સમય આપવો જોઈએ. એના કર તા પણ વધારે જ સમય આપવો જોઈએ. અને એને થોડું જોવાનું ઓછું કરવું જોઈએ.
સાચી વાત છે. આજે આ વિષય પર વાત કરીને ખુબ આનંદ આવ્યો.
હા, મને પણ તારી સાથે આ વિષય પર વાત કરીને ખુબ આનંદ આવ્યો. તો આપડે પછી વાત કરીશું હવે?
હા.
ઓકે, આવજો આભાર.